હા અવાજ બરાબર આવતા સર
માર આવે ત ને
હા આવે આવે
હું કરે
કઈ નહી બેહી દેલી તું કરે,
મેં ભી બસ બેહ રલી પણ હજુ બધું કામ કરવાનું બાકી જ છે ઘેરનાનું
તઈ ને તમે કરું કે તું જમી દીધું તું ફોન જ નહી કર ચાલ મને કરવા દે એમ કરીને પૈ તોને ફોન કર્યો તને યાદ આવે કે નહી યાદ આવે ખબર નહી
અરે ટાઈમ ન મળી ને ઘેર ન કામ જ એટલું બડુંય હ ઉઠવાનુંું ગાય નું દૂટ કાઢવાનું પછી તે કરે એટલે ચાય બનાવવાની ચાય પીએમ ભહી વો રરાડવા નના ને એટલે ટાઈમ જ છે ર એટલે ફોન જ નહી કરાઈ
હા બરાબર મા વિજ તો હોવા નહી કામ કરવા લાગે હમણાં ખાઈને બેઠ હવે જામ કામ કરી જાય મમ્મી તો,
એ જેવું જ થાય બહુ વખ વખત થાય ચાર પાંચ વાગે એટલે પહુ ચાર કપવા જવાનું હનું તું જાય કેની ચાર કાપ્પા
મારી જેને ગાય નથી હો એટલે જ મેં કરું તાલ દૂધ બી માંગી લે હોય એમને તને ફોન કરી કેમ કે આપણું ઘેર નજીક જ એટલે પછી માગી લેમ એમ કરીને પછી ફોન કર્યો તને
આવી રહ્યાવાનું ઘેરે તું તો આવેજ નહી હારા ઘેરે
મને પેલું જ એવું લાગે કે દૂધ કે રીતના માંગું એમને પછ દૂધ માંગવા આવી રે એમ એમ થાય એમને મે આવજ નહી પછી
હ હા કઈ નઈ કઈ નઈ આવાનું ઘેર ન જ ઘેરનું જ કે નહ એટલે વાડ ને એમ એક વાર મોકલા પેલું તો ન ારદઈટા
હા કંઈ ની હવે તો મહિનાનું બાંધી જ મોકવાનુ
એક દિવસે મેં કીધું કેમની લાઈવા એમ, તો એમ કે એને તો કામરુ ઘેરે બ બધા એમ કે, એટલે મોકલાઈ આપ્યું તું દૂધ તમારા હારુ
હા તે જોયલુ ને મમ્મી તો તે દિવસ કેટલું બધું કામ કરીએ હવારે કપડા ધોવાના વાદળ રોટલી બનાવાનું શાક ને બધું જ કામ કરવાનું મારે હજુ મૂકી ગયેલા ને પછી મને જ ની લઈ ગયા.
એવું જ એવું જ કરે શું કરે નાલીબેન જાય કે ની સ્કૂલ
તે સ્કૂલ ગેયેલી છે આજે તો, વરસાદ આવે એટલે જવા જ ની કરે બોહ મસ્તી કરે વરસાદ આવે કે ની એ બાજુ મારે ને બોહ મારે એટો
હ નાલી એટલે પછી લાડકી હે કે,
બોહ લાડકી પપ્પા ની તો બોહ વધારે જ લાડકી મામાની ને એમ કરીને
હમ્મ વરસાદ તો અમારા બાજુ આજે વાદળું વાદળું જેવું થયા કરતું છે પણ આવતો નથી એક દિવસ આવેલો વરસાદ તે દિવસે તો હવારમાં જ આવેલો એટલો જાડો વરસાદ આવ્યો બ તે દિવસે તો અમારા બાજુ ના ખેતર ખેતર ભરાઈ ગયલા તમારા બાજુ
અમારા બાજુ બી આ બે ત્રણ દિવસ થી લાગેલા છે વરહાદ જોને તું બધુ ભરાઈ જાય અમારા બાણ તાં મારે તો એટલું બધું પાણી થઈ જાય બહાર નીકળવાનું બી ની મન થાય. ને જામ પાણી મારી બેન તો પાણીમાં ને પાણીમાં રમવા જાય પાછી.
હમ્મ હોળી બનાવે ને હોળી બનાવી કે તારી બેન પહી પાણીમાં રમે કે ની.
હ તે હોળી બનાવે ને પછી પાણીમાં લાગે ને બધું જાત જાાતનું બધું કરે માછલી પક પકડે ને પકડવા હાજુ પાહી કરે તો પકડાય જ નહી એનાથી તો.
હ એવુંજ અમારા બાજુ બી અહીયાં પાણી મસ્ત ભરાઈ જાય તો અમે ને પેલા નાલ્લા હતા તો એમ કરતા. કે પેલ ઝરણું જેવું હ કે અમારા અહીંથી એમ એવું જ ખેતર માંથી બીજા ખેતરમાં પાણી જાય એમ. તો અમે હોળી બનાવતા તે હોળી પહી મુકતા અને એમ કરીને. અગાડી મુકલાવટાવ એવું કરતા હતા તે કાગળની હોડી બનાતા એટલે અડઢે જાય એટલે પાણી ભરાઈ જાય એમ. તો એક વાર છે ને મેંએ મેં ને મારો ભાઈ ને મારા ઘેર બાજ ના બધાના. નાલા નાલા પોયરાને એમ કરીને અમે પાંદડા ની હોડી બનાવેલી લા પકડીને એમ કરીને એમ બોહ ભારે બનાવેલી હોળી. પહી તે હોળીમાં પંખો બી રાખેલો પેલો હે પેલું આવું તેવું આમ. જાય ને તો આમ બી ફરે આમ જાય તો આમ બી ફરે એવું રાખેલું અમે.
હા તેજ ને નલા હતા ત્યારે મજા આવતી રમવાની. બઉુ મજા આવતી હવે મા તે એક બાજુમાં છે એક ફ્રેન્ડ તે એના હાતે બનાવતા પછી તે એક વખર તો મેં. એ હડ્ડો આવે પકડીને દોડિયા કરેલું એની પાછળ પાછળ તો પપ્પા મને એટલા ખીજવાય એટલા ખીજવાય કે જામ રડું મે તો પછી મારી બેન. મારી બેન ના લીજ ત્યારે બી તે હસવા રહેલી મારા હાથે.
હમ મજા આવવી કે ને અત્યારે
બો મજા કરેલી કિચન સેટ બી રમવાની બબો મજા આવતી મસ્ત હાકભાજી તોડી લાવ અને પછી ચૂલા હલગાવીને પછી ઉપર ટપીલી મૂકતા ને પછી અંદર બનાવતા બધું કેટલી મજા કરતા.
હમ મેં બી અમે બી બહુ રમતા મેં એને મારી બેને એમ કરીને અમે રમતા પહી અ શાક પેલું હું કેય રોટલી બનાવતા એવું કરીએ પહી એ મજા આવતી રમટા બો રમતા અમે બંને જણ તા
હા હવે એ બધા દિવસ
બબેટ રમવા હમ બોલબટ રમતા અમે તો બોલબેટ પહી ખીપ્ચી પાટો ઈંડાચોર ને એવું બોવ રમતા બોવ મજા આવતી હતી. પહી એ લોકો હંતા કુકડી રમતા ને ને મે તો રમતા રમતા એટલી રોટી ને મેં નાનલી ઉતી કે ની ત્યારે એમ એવુ તો બો રડતી તી યાર મેં કઈ માં પકડ દાવ રમે ત્યા ઊઠી જામ તો અમે રડી રડુ ને પછી ઘેરે નાહી આવતીને એવું બધું કરતી
હા પછી પેલું બોલ પેલું સાટ પેલું મૂક્યે અને પછી બોલ થી રમે ને એ પછી રમતા ચાડ પાતા રમતા. પછી તે ખીચ્છી રમતા કેટલી મજા આવતી ત્યારે રમવાની લખોટી બે
બહુ મજા આવતી ત્યારે પણ પેલું પાછું કાજુ બદામ. પિસ્તા વાળું એ બી રમતા કેટલી મજા આવી જતી ત્યારે
એજ અંબી કાજુ બદામ પિસ્તા વાળું રમડા પછી ચોર પોલીસ વાળું રમતા. પહી બો બધા રમતા નલ્લા હતાને ત્યારે મજા આવતી ને તે મજા હમણાં નહીં આવે.
હા ત્યારે નાનલા હતા ત્યારે મોટા જલ્દી જલ્દી થઈ જાય એમ કરીએ ને હવે મોટા થયાં ત નાનલા થઈએ એમ વિચાર વિચાર આવે બધા
હમ એજ ને પેલા કેવું સ્કૂલ બાલ બાલવા પડી ગયેલીને બારવાડી.
હા ગેલી ને મારી દાદી નાજ કામ કરતી એટલે મને તો સુ ખડી પછી તે ચોકલેટ, દૂધ, શીરો અને બધું ખાવાનું મજા આવી જાય છે, પાતળા મૂઠિયાં અને. અને બેસીને ખાયા જ કરતી મજા આવતી પણ હાચી વાત
હ મેં ભી બાલવાડી જાતી અમારા પાછું એવું કે પેલી બાલવાડી વાળી બેન લેવા આવતી હતી હા કે અમને તે લેવા આવટી બાલવાડી વાળી બેન હા હવારમાં જ બો રટતી એમ હ કે મે પછી બાલવાડી જાતી પહી ત્યાં બાલવાડી માં કપી રોટલી બનાવે ને પછી ભજીયા બનાવે એમ કરી તો મે વારંવાર ત્યાં ખાવા જતી ને રડી રળીયાજ કરતી રળિયાજ કરતી બાલતા પહી ઘેરે મૂકવા આવે ને ત્યારે પહી કઈને
ત ત્યાં પાછા બીજા નાના નાના પેલા પોયરા આવે રમવા તે લોકો હાથે તો પાહુ બો મસ્તી કરતા અમેતો હો મારી દાદી તો એટલી મારતી ખીજવાતી ને એવું કરતી મે પછી એક ખૂણામાં જઈને પછી રિહાયને બેહી રેતી પછી ત્યા પાછા બીજા બધા આવેને પહી ચાલ રમવાના ચાલ રમવાના એમ કહીને પછી ખેંચીને લઈ જતા
હમ એજ પહી લીસર પટ્ટી અમારે બાલવાડીમાં લીસર પટ્ટી બી હતી લીસર પટ્ટી છત્રી બો રમટા એમે ટો. તમે રામટા કે ની?
હ અમાર તો અયીયા મંદિર હૈ. ખીચ પેલું લીસરપટ્ટી, હિચકા ને બધું બો બધું મૂકેલું છે હમણાં.
મજા આવતી હે ને નાનલા હતા ત્યારે રમવાની.
હમ્મ ત્યાર પછી કેરમ તે એક જ હતું ને અમારા ગામના બધા નાનલા નાનલા પોયરા બધા ભેગા થાયએ બધાને વા વારાફરતી એક-એક-એક-એક -એક દાય એમ કરીને આપીએ. ને પછી એટલા બધા પછી લડાતા ડાયની આપે એને આઉટ ની થાતું ને રડતા ને એવું કરતા મજા આઈ જતી ત્યારે તો.
હમ. અમે તો અમારે ની હતી કેરમ પણ મને તો કેરમ રમતા જ ની આવડે.
મેં તો બધાને જામ આડવતી મજા આઈ જાતી ત્યારે ત મેં એક્સપર્ટ બની ગે લી એકદમ કેરમ રમવા માટે ત્યારે નાનલી હતી ત્યારે.
પેલી મોટી મોટીએ અહે ને પાહિ કેરમ ત.
હા, મોટી.
પણ અમે તો અમે પેલું બો રમતા પેલું પેલું સાપસીડી ની ની આવતી સાપસીડી દેશી હિસાબમાં તે સાપસીડી તે સીડીવાળું બો રમતા પેલું પાછો ઉછાળી ઉછાળી ને એમ કરીને એમ તે મજા આવતી અમને પા પેલું સાપ સીડી રમવાની.
પાંચ ખબર અમે એક કિક કિક કિક લઈએ એમ કરીને લઈને પછી પાંચ પથરા ઉસળે પહી. બધા લેવાના પછી પાછું બીજી વખત બે બે લેવાના ટન ટન લેવાના એવી રીતે રમતા.
હા, અમે બી રમતા તે મજા નામ ની ખબર પણ એવું જ હા એવુ પેલે ત પાંચ ને એને પેલા એક ઉછાળવાનો બીજે મૂકી દેવાને એમ ને એવું. મજા આવતી કે જીત ચડતી ને એવું બધું છેલ્લે છેલ્લે એમ.
હા.
ગીલી દંડા રમતા કે ની તમે? ગીલી દંડા રમતા કે ની તમે? ગીલી દંડા રમતા કે ની પેલી લાકડીથી એમ કરીને.
હા હા આમ કરીને બાય. ટેક નીચે કાડવમાં તે ચોવામાં જ મજા આવતી.
હા, તે ચોમા તે ચોમાસામાં જ રમે ગિલ્લી દંડા. ચોમાસામાં જ રમતા અમ મજા આવતી તે રમવાની.
હા. પછી પેલું આંબા પર પચરી ને પેલું આંબા પર પચરી ને પછી પેલો લાકરી લાખે ખબર.
એલું આમાં પીપળી વાળું.
હા, આંબાપીપુડીવાળું તે બી કેટલી મજા હતી મને મારી દાદી ઉપર ચરવા જ ન દેતી રમવા જ ન દેતી. અહી બેહિ ને મે તો જોયા કરું બધાને.
મારી મમ્મી બી ની ચઢવા દેતી કેલું કલમ પર ચડવાનું ત પડી જાય ને એમ કરીને ચડવા જ ની દેતી અમને એવું કરતી બઆબ.
હા, પછી તો મેં બેહિ ને જ જોયા કરુ રિહાઈ ને બેહિ રેતી પછી બીજા રમતા હોય તે લોકોને હો બધા ને એંકે જાવો તમે તમારી ઘેરે રમો એંકે અહીયા પડી જાય લાગ હે એમ કરીને પછી બધ ધા ને ખદેડતી મારી દાદી ત.
એટલે મેં મારો ભાઈ પછી મારી બેન પહિ હંતાકુકડી રમતા એમ ને બપોર તો એટલા ચીરાતા એટલા ચીરાતા કે કોઈને હુંવા બી હુ કરે બીજું
પાછું કામ કરવા લાગુ પડે હવે પાછું કામ કરવાનો ટાઈમ થઈ જશે હવે તું એ કામ કરી દાય હું હલો હલો